હા બોલો
હલો
હલો
હા સંભળાય છે બેન તમને
હા આવ્યો અવાજ તમને આવજ મારો અવાજ
હા હા આવે છે આવે છે મજામાં તમે
બસ મજામાં તમે કેમ છો
બસ બસ મજામાં મજામાં શું કરે છેો અત્યારે
કઈ નઈ જો યાર બેઠા ત વેકેશન પતિ ગયું છોકરાઓને એવું થયું આપડે બી નાના હતા તો કેટલી મસ્તી કરતા હતા
હ આપડી બાળપની યાદો આપ આપણને હવે આપડા છોકરાઓ રમે એટલે આપણને યાદ આવી જાય
હા કેટલું બધું બહાર જ રમતા હતા આમ ઘરમાં તો આવીએ જ નહી મમ્મી જમવા બોલાવે તો બી કે દસ મિનિટમાં આવીઈએ છે પંદર મિનિટમાં આવીએ છે અને પાછા જમીને પાછા રમવા માટે બહાર જતા રહીએ
અરે દિવસો તો દિવસો હતા જને સોના કરતા મોંઘા દિવસો કહીય ને એવું ચાલે કે પરીક્ષા હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસુ હોય વરસાદ હોય કઈ પણ હોય રમ્યા વગર આપણને ચાલે ની મને પણ હજુ યાદ છે કે અ કંઈક હતું મારા ઘરે પ્રસંગ કેવું કઈક હતું અને અમારા સોસાયટીના કોમન પ્લોટમાં છે ને તો બધા ભેગા થયેલા હતા તો મારી મમ્મી ના પાડી કે આજે આપડે ઘરે પ્રસંગ છે ને તો રમવા તારે નથી જવાનું એમ તો મેં મમ્મીને કીધું હા સારું નહીિ રમવા પછી મમ્મી જેવા આમ તેમ ખાઈસા ને એટલે તરત જ હું પાછી કોમનપટમાં રમવા માટે જતો ર પકડદાવ રમીએ થપ્પો રમીએ ઈન્ડુ રમીએ ચોર પોલીસ રમીએ પર્વત નદી પર્વત રમીએ અરે આખી સાંજ રમ રમ કરીએ પછી હાથગ ઘરે આવીએ હાથ પગ ધોઈએ જમીએ અને પછી પાછા હોમવર્ક કરવા બેસી જઈ એટલે આપણે સિન્સિયરલી હોમવર્ક કરવા બેસી રેતા હતા ને એટલે આપડા માતા પિતા આપણને એટલું બધું રમવા જવા દેતા હતા અરે જે અત્યારે છોકરી છોકરાઓને આપડ એમ કએ ને કે ભાઈ તમારે આ રમવું છે એટલે શું એ કેવું હોય એવું તો કોણ રમે એટલે રમે જ નહી
હા અત્યારના છોકરાઓનું તો કેવું છે આઉટડોર ગેમ તો આમ ગમતી જ નથી ઘરમાં જ મોબાઈલમાં જ બધી ગેમો આવી ગઈ છે એટલે એ લોકો આઉટડોર ગેમ તો રમતા જ નથી પણ આપડ જે સમયગાળો નાના ફ્રેન્ડ્સ સાથે કુદરતી વાત વાતાવરણમાં ખુલ્લા વાતાવરણમાં ખુલ્લા મેદાનમાં જે સમય પસાર કરતા હતા એવો આજના બાળકો તો એન્જોય કરતા જ નથી અને અમે તો કેવું કરીએ ખબર છે જમીન જમીન પણ રાતે બધા શું કરીએ એક કોઈના ઘર આગળ લાઈટ નો થાંભલો હોય ને ત્યાં લાઈટ આવતી હોય ને ત્યાં બધા ભેગા મળે ને પછી પત્તા રમએ રાતે બાર વાગ્યા સુધીને પછી ભેગા મળીને નાસ્તો કરીએ પછી મમ્મી ઉપર અગાસીમાં સુવા બોલાવે પછી કે હા થોડી વારમાં આવીએ છે ને પછી સુવા જઈએ રાતે બી એટલું રમતા અમે તો
હા હા કેટલી મજા આવતી મને પણ યાદ છે કે વેકેશનની તો એવી આતુરતાથી બધા રાજ હોય કે પોતાના ઘરમાં જેટલા પણ સાધનો હોય ને રમવાના એ બધા શોધી રાખે અને પછી બધા રાતે સાંજે તો રમવા જાય જાય રાતે પણ બધા રમવા જાય ને મોડી રાત સુધી રમે કારણ કે વેકેશન હોય એટલે બધા પોતાના મમ્મી પપ્પાને કહી દે કે અમે રાતે મોડે સુધી રમવાના છે અને બીજા દિવસે સવારે તમે અમને ઉઠાડતા નહી અમારી જાતેતે અમે ઉઠશું એટલે જે દિવસે આપડે આઠ વાગે નવ વાગે ઉઠીએ ને તો એનો તો જાણે આનંદ જ એટલો જુદો હોય ને કે હા હા આપણું વેકેશન પડી ગયું ને આપડણે હવે ગમે તે ટાઈમે ઉઠવાનું એમ
હમ અને અમે તો કેવું નાના હોય એટલે પધા મામા ના ઘેર જાય માસી ના ઘેર જાય એટલે અમે લોકો છે ને અમારા મામા હતા ને ત્યાં અમારા ચાર મામા એટલે એક એક મામાને ઘેર આખું વેકેશન થોડા થોડા દિવસ રોકાાયને પસાર કરી એટલે સૌથી નાના મામા તો એટલા સરસ અમે ત્યાં રો કહી ધમાલ મસ્તી કરી એમનું ઘર બી એટલું મોટું સરસ પછી મામા દુકાને થી ઘરે આવે એટલે અમને પૈસા આપે કે જાઓ છોકરાઓ બરફનો ગોલો ખાઈ આવો એ વખતે એક રૂપિયામાં એક ગોલો આવતો હતો તો બી એટલો આનંદ થતો હતો એ ગોલો ખાવાની ચાલતા ચાલતા તા જઈએ સાધન તો હોય નહી તો બી એટલો હરખ દૂર હોય તો બી ખાવા જઈએ ને શાંતિ થી ખાઈને આવીઈએ અત્યારે તો વીસ રૂપિયા નો ગોલો મળે તો બી એવો આનંદ નથી મળતો
અરે તમે ક્યાં વીસ રૂપિયા ની વાત કરો છો અમારે અહિયાં તો ત્રીસ રૂપિયા ને પચાસ રૂપિયાનોો ગોલો સાદો સિમ્પલ મળે છે અને પાછું કેવું કે મામા પૈસા આપે ને ગોલો ખાવા જઈએ ને પછી ગોલો ખોવાઈ જાય ને પછી બધો રસ પેલા ચૂસી જાય ને પછી થોડોક બી હોયને થોડોક બરફ ના એ જરાક કલર નાખી આપ એટલે મફત નું જે ખાવાનું છે ને તે પણ ખાવાની એટલી મજા આવતી ને એટલો આનંદ કરતા ને હવે તો જરાક પણ આપણેે ઉપરથી કંઈ પણ માંગ્યા ને તો પણ કંઈ પણ નહી આપે અને આપણને પાછું બોલે કે ભાઈ તમને જો બનાવી આપું એમ એટલે એ જવાનો પણ અલગ હતું એ બાળ પણ અલગ હતું એ વ્યક્તિઓ અલગ હતા એ લાગણીશીલ પણ હતા આપણેે પણ એટલો બધો એન્જોય કર્યો હતો ને કે વાત ન પૂછો
હા સાચી વાત છે અને કેવું મમ્મી સવારે કે આ કામ કરી લઈશ તો તેના પાણી પૂરી ખળવા લઈ જશ એટલે આપણે હર અખ થી એ કામ કરી લઈએ અને આપણા માતા પિતા આપણને એમ કહી ને આપણને એ કામ કરતા શીખવાડતા અને સાથે પ્રલોભન આપે કે તું આ કામ પૂરું કરીશ તો હું તને પાણી પૂરી ખડીશ પછી જેવું આપડે કામ પૂરું કરીએ એટલે સાંજે યાદ કરી કે ચાલ બેટા તે કામ પૂરું કર્યું છે ને તને પાણી પૂરી ખડાવ એ હું કહીને પછી આપણને પાણી પૂરી ખવડાવવા લઈ જાય પછી કે તારે જેટલા ની ખાવી હો એટલાની ખા જેટલી ખાવી હો એટલી ખાવ એટ એ બી મજાતી કે કઈક શીખ શીખવાડે અને પછી આપણને કઈક સરસ એવી ગિફ્ટ મળતી એવી
હા એ આપને એ ઈનામ લેવાની કેટ આટલી આતુરતા હતી પછી આપણે શું કરીએ મમ્મી પપ્પાને કહીએ કે મમ્મી કંઈ કામ હોય તો તમે કહોહી લાવ હું કરી દઈશ હું કરી દઈશ એટલે ખાવાની આતુરતાના લીધે આપણે કામ પણ શીખી જતા અને એ ખાવાની વેલ્યુ પણ આપણને ખબર પડતી કે હવે ત્યારે આપડે એમ કહીએ મારી દીકરી કે દીકરાને એમ કહું કે બેટા આટલું કામ કર દે ને હું તને સાંજે ખવડાવશ તો મારી દીકરી એમ જ કે મમ્મી મારે કઈ કરવું જ નથી ને મારે ખાવું પણ નથી એટલે એ લોકોને એ વસ્તુની વેલ્યુ પણ નથી અને એ લોકો એ વસ્તુ સમજતા પણ નથી કે ભાઈ આપણને ખાવા મળતું છે કે સારું છે કેમ તેમ એટલે એ આપણે જે બાળપણમાં જીવ્યા છે ને એ બાળપણ કદાચ આ છોકરાઓ જોયું પણ નથી માણ્યું પણ નથી અને માણસે પણ નહીિ કારણ કે એટલું સરસ ગોલ્ડન બાળપણ આપણે માણ્યું છે
સાચી વાત છે આપડ પેલા તો ભર તડકામાં બી એટલું રમતા ત છતાં બી કોઈ દિવસ આપણને ગરમીનો અહેસાસ નથી થયો કે નથી લૂ લાગી અમે તો શું કરીએ ઉનાળો આવે એટલે વેકેશન જ હોય એ બપોરે ભટકવાનું તો ચાલુ જ હોય અમારા લોકોનું પછી કોઈના ઘરે જામફળનું હોય કા તો કોોઈના ઘરે કેરી નું ાડ હોય ગોર સાંબળ નું ઝડ હોય તો નક્કી કરે કે આજે કેરી ખાવી છે ઘોર સાંબળી ખાવી છે કે જામફળ ખાવું છે તો બધા કે આજે કાચી કેરી ખાવી છે એટલે જેના ઘરે કાચી કેરી નું ઝા હોય ત્યાં બધા છોકરાઓ અમે ટોળકી બનાવીને જઈએ અને બપોરે જઈએ એટલે કોઈ કોઈ હોય જ નહી પછી પથ્થર મારી પાડી ને બધી વી લઈએ ને પ સાંજે ભાગ પાડીને ખાઈએે અને બીજા દિવસે બ એને ખબર પડે એટલે બુ આમ બુમ કરે એટલે ભાગ આમ ભાગ કરવાની બી એટલી મજા આવતી હતી ને
હા સાચી વાત છે કે એ લોકો ગરડા હોય ને એ લોકોનો જીવ એવો હોય કે કઈ બી હોય ને તે કોઈ આંગણામાં વાવેલું હોય ને તે બીજું કોઈ વ્યક્તિ ચોરી ના જવું જોઈએ એટલે એ લોકો બહુ જ સંભાળી ને રાખતા મને પણ યાદ છે કે અમે પણ એવું જ કરતા બાળપણમાં કે કોઈના ઘરે કઈ વસ્તુ આવેલી હોય ને અમારે જોઈતી હોય ને તો એ ભર બપોરે સુઈ જાય ને ઘરડા લોકો ત્યારે અમે જઈએ ને ચોરી લાવી ને એ ચોરીને ખાવાનો જે આનંદ મળે ને તે ગમે તેલા રૂપિયા ખર્ચીને આપણે લાવીએ ને તે આનંદ મળતો નથી બહુજ મજા કરી છે ઘરમાં ગમે તેલું સોના જેવું વસ્તુ ખાવાનું હોય પણ જે ચોરીને ખાવાનો આનંદ હોય ને ત્યાં તો સંતુષ્ટિ જે મળે ને તે આ આનંદ માં મળ જ નથી એટલું બધું સારી રીતે અને મને તો એવું યાદ છે કે પરીક્ષા કરતાં મને વેકેશન આવે ને એની હું રાહ જોઈને બેસી રહેતી ક્યારે વેકેશન આવે ક્યારે મોડી રાત સુધી જાગવા મળે ક્યારે રમવા મળે ટીવી જોવા મળે ફરવા મળે કારણ કે આ બધા પર છે ને તો રિસ્ટ્રિકશન હોય આપડી સ્કૂલ ચાલુ હોય ને ત્યારે કારણ કે હોમવર્ક હોય કે ભાઈ બીજું કઈ કરવાનું હોય એવું બધું હોય એટલે અમુક વસ્તુ તો આપને વેકેશન માં જ મળે એટલે વેકેશન ની તો એવી આતુરતા થી રાહ જોતા હોય ને કે જાણે આપને સોના ન કોળિયયો ખાવા મળવાનું હોય ને
હમ સાચી વાત છે અને અમારથી કેવું હતું અમે પાંચ બહેનો હતા ને તો પપ્પા સારી મસ્ત કોઈ તહેવાર ગયો હોયને પપ્પા કે ચલો આજે બધા રાતે આઈસક્રીમ ખાઈ છે એટલે મસ્ત કેન્ડી લાવો કોઈક દિવસ મસ્ત કોન લાવ એટલે હું સૌથી નાની ને તો હું શું કરું મારી કેન્ડી હોય ને હું પેલા ફટાફટ ફટાફટ ખાઈ જાઉ પછી મારા મોટા બેહેન હોય ને એને કહું તારા માંથી થોડી કાપ ને તારા માંથી થોડી કાપ ને એમ કને પછી એ લોકો બધા જોડે હું થોડી થોડી માંગીને એ લોકો માંથી બી થોડી થોડી હું તો ખાઈ જાઉં એટલે એવી કઈ મજા તું જાણી તે ને પેલા મારી વસ્તુ ફટાફટ ખાઈ જઉ ને પછી એ લોકો માંથી ભી ભાગ પડે ને ખાઈ જઉ
હા સૌથી નાના હોય ને એટલે એ ફાયદો હોય કે ફટાફટ ખાઈ લે અને પછી ફટાફટ ખાધા પછી બી મોટા લોકોને ખબર હોય કે આ ચીટિંગ કરતી છે છતાં પણ એ નાના છોકરાઓ એટલા લાડકા હોય ને ઘરમાં તો એ લોકો ખબર હોવા છતાં પણ એને આપે અને પછી પ્રેમ થી મજા થી બધ સાથે મળીને ખાતા હોઈએ છેએ એ દિવસો તો ખરેખર દિવસો હતા અત્યારે એ દિવસોની કોઈ વેલ્યુ જ નથી આપડે એમ કે કે બેટા ચાલતાને આઈસ્ક્રીમ ખાવા લઈ જાાવ તો કે નહી મમ્મી કઈ નઈ અમે જાતે ખાઈ આવશું એમ એટલે આપણને જે મા બાપ ની ફિલિંગ્ આપણે જે રમ આપડું જે બાળપણ કાઢેલું હતું એ બધું જ બાળપણ કદાચ આ લોકો તો આખી જિંદગી માણશે પણ નહી અનુભવશે નહી અનુભવશે પણ નહી જોશે પણ નહીં એમાં એ લોકો ન વાક પણ નથી આપણી જનરેશન જે પ્રમાણે જીવતી હતી એ પ્રમાણે આપણે જીવતા હતા એ લોકોની જનરેશન અત્યારે એઆઈ છે ગૂગલ છે અ જેમીના છે કે ભાઈ કોરોના આવ્યા પછી મોબાઈલનો અતિશય ઉપયોગ છે તો એ લોકો બિચારવાનો પણ વાંક નથી એ લોકો એમની રીતે પોતાનો લાઈફ એન્જોય કરે છે આપણે જે એન્જોય કરેલા ને એના એનાથી આપણે હ્યુમિનિટી વધતી હતી બીકોઝ કે આપડે તડકામાં રમતા ધૂળમાં રમતા કે ગમે તેવી તો બધું આપડામાં જે સ્ટ્રોંગનેસ હોય ને એ વધી જતી અત્યારે મને એવું યાદ છે કે મારા ઘરની બાજુમાં એક બાળક છે ને તો વારંવાર બીમાર પડે છે તો ડોક્ટરે શું કીધું એને કે ભાઈ એને છે ને તો ધૂળમાં રમવા લઈ જવો તમે. તો એની મમ્મી કીધું કે ધૂળમાં થોડું રમવા લઈ જવાય ડોક્ટર એમ એ તો બીમાર થઇ જાય એટલે ડોક્ટર કે એટલે જ કઉ છું કે ધૂળમાં રમવા લઈ જ સે ને તો એ ટેવાઈ જશે ને તો પછી એ બીમાર જ નઈ પડશે એમ નહીતર આ તો પછી એને એલર્જી થઈ જશે ને વારંવાર બીમાર થઈ જશે જો ટેવાસે નઈ તો એમ ને આપડે જે વસ્તુ રમ્યે ને કુદરતી નેચરલી આપડા માતા પિતા એ આપણને જે રમાડે છે ને એ લાઈફ ટાઈમ આપણને ઉપયોગમાં આવે એવું છે.
સાચી વાત છે અમાર તો સ્કૂલ ની બહાર છે ને ખાટા ખાટા બોર વેચાય આંબલી વેચાય પછી બદામ વેચાય અને એ બદલવા માટે અમે ઘરે મમ્મી ને રોજ પૈસા માંગી મમ્મી આજે એક રૂપિયો આપને વાપરો આજે બદામ ખાવી છે બોર આ ખાવા છે કોક દિવસ ચોકલેટ ખાવી ચ પછી મમ્મી પાસે બહાર જવાનું હોય ને તો કે આજે જવાનું તો રૂપિયો સ્કૂલ માં વાપર લઈ જ એ રૂપ રૂપિયો આપે ને તો બી એટલો આનંદ હતો એમાંથી ચણી બોર લઈને ખાઈએ બદામ લઈને ખાઈએ બેનપણી બધા ભેગા મળઈને પાછા ભાગ પાડીને ખાઈએ ખરેખર બાણપના દિવસ સોની યાદ યાદ કરીને તો બહુ મજા આવે યાર સુ દિવસો હતા આપડા.
હા હા સાચી વાત છે આપડે જો એની વાત કરવા બેસુ ને તો કલાકો ના કલાકો નીકળી જશે તમારી સાથે બાળપણની વાતો યાદ કરીને ખુબ જ મજા આવી. થેન્ક યુ તમારો આભાર આવજો.